હા, હવે - ચાલ તો આપણું દ્વારકા હારું ગુજરાતમાં કયા કયા સ્થળ આવેલા તેના સારું વાત કરીએ બરાબર.
હા, ગુજરાતમાં પેલું ત્યાં પણ, હા. મેન ચારધામ માંથી દ્વારકા એક મેન ધામ છે.
સૌરાષ્ટ્ર બાજુ હૈ.
હમ્મ.
હા સૌરાષ્ટ્રમાં દ્વારકાલું સોમનાથ બીજું વીરપુર એવું બધું આવેલું છે તો દ્વારકા પણ પહેલા વાત કે દ્વારકામાં શું બોલવા માંગ્યું તું
હમ્મ દ્વારકા જે ટેમ્પલ છે.
ટેમ્પલ મંદિર
દ્વારકા જતા હાલ છે.
અવાજ નહીં આવતો હલો.
હા હલો હ મે. દ્વારકા મંદિરના બાજુમાં જ ગુમટી ઘાટ આવેલું છે.
હા.
પાસા સુદર્શન બ્રિજ પણ બન્યું છે. જે હારવા હમણાં બંધ છે.
હા. બીજું
બીજું બો પણ ટોપિક કેરની મુદ્દે યા કરે છે પાપે કેરની
હમ્મ.
હા જો
દ્વારકાના નજીક નજીક બઉ મુખ્ય સ્થળો આવેલા છે. હા ના કે નાગેશ્વર પછી આ બીચ પછી રુકમણી મંદિર, દરિયો પછી રુકમણીબેન મંદિર પછી ગોમતી તલાવ ગોપી તલાવ ને તે આપડા ચાર મુનિ
ચાર ધામ ચારધામ ના યાત્રા તે મે તે દાળ જોયું તું જગન્નાથ પુરી પછી તિરુપતિ દ્વારકા અને નોર્થ બાજુ એટલે વેસ્ટ બા નોર્થ બાજુ કઈ આવે એટલે પશ્ચિમ બાજુ
દરરોજ દ્વારકાના પર રોજા સ રોજા ફરકવામાં આવે છે.
હા કરો છો.
અને રાતના સાંજના સમયે છે ને ત્યાં ગોમતી નદીકની પૂજા થાય છે.
ઓકે. બીજું
ને અ દ્વારકા ના જે થેંકયુ ભાઈ
હ એટને કઈ કે દરવાજો
ત્યાં દ્વારકામાં એક મૂલ દરવાજો છે. તેના સ્ટાર્ટિંગમાં.
અ ફિફ્ટી સિક્સ પચાસ એકાવન બાવન તેપન છપ્પન.
છપ્પન છપ્પન સીડી છે જે કહેવામાં આવે છે કે સ્વર્ગની સીડીઓ છે. હા તે. તે સીડીઓ પરથી ચઢીને પછી. રાઈટ સાઈડ પર એક હજુ દરવાજો આવે છે પછી. તે મોક્ષ દ્વાર કહેવાય છે.
હમ.
હમ આ મંદિર બહુ જૂનું છે અને. એને બો બહુ વાર છે ને. તોડવામાં આવ્યું છે અને તે જ રીતના હવે આ અમને જે. મંદિર છે તે ત્રણસો વર્ષ જૂનું છે એમ કે.
અંદાજે ત્રણસો વર્ષ જૂનું છે બરાબર.
હમ.
બીજું હવે સૌરાષ્ટ્ર હારુ કે સોમનાથ હારુ. કે ભાઈ દ્વારકા સારું બોલવાના.
અ દ્વારકામાં જે ગોમતી નદી છે ને તેમાં. સ્નાન કરવાથી જ અમારા અમુક.
પાપો પાપો નાશ પામે છે. હા બરાબર છે પણ આપડે સા બોલવા કે તો એનું આપડે ગુજરાતી બોલી હયો.
હા રજ તો કે એટલે આપડા આમ વલસાડી જ બોલે તો ચાલે એમ. પરું પ્યોર નહી બીજું તો કઈ કે આપડે દ્વારકા બાજુ તો હા એક. પેલું શંકર ભગવાન મંદિર આવેલું તે ક્યું. ભૂશ્વર ભૂમેશ્વર હા ભૂ્વર.
મહાદેવનું છે ને એજ સ્થળ ને છેને સનસેટ પોઈન્ટ પણ કહેવામાં આવે છે.
અચ્છા ઓકે નટ. તે મંદિર આખું લાલ રંગથી રંગાયેલું છે ને. એ મંદિરનો રંગ આખો લાલ જેવો છે.
હ શમ્થિંગ એજ ખરા એજ. હમ્મ અંદાજે અંદાજે હમ.
બીજું. હ દ્વારધમાં હમના છે ને એક ગોપક પણ એ છે. રોપક સ્નો બરફ. બરફવાડો હા એમ બોલને. નિ ખબર નિ ખબર ભાઈ. બરાબર સર એ તો. રેલવે સ્ટેશન જે છે ને દ્વારકા મકોળ થી પાંચ કિલોમીટર છે.? હ હ અંદર એટલે આપડે ટ્રેનથી જાય તો સારું પડે. આપડો પ્રવાસ કરવો હોય તો ટ્રેનથી જાય તો થોડુંક સારું પડે અને સસ્તું પડે. ગાડી પણ જાય છે એના તો વાહન લઈને જવા કરતા તો.
પાંચ સો જણ હોય તો તા પોતા આ.
રોકાણ માટે.
કાર હોય તો ત ને પછી ફરી શકો. વાહનો હોય તો તમે હમ્મ બરી બહુ બધી જગા ફરી શકો છો. ગાડી હવે પછી રેન ઉધાર પર વાહન લેય તો પછી આપડે લિમિટેડ છીએ બધા.
હ તોમાં ગાડી લેટા ઓકે. ભાડુ પણ ક લગાડી લેવા એમ તો ચાલે ભાઈ ભેટ્વાડ કાપડું. હા મુકેલ ત કે જય દ્વા હ બે દ્વારકાને બે એક બે એક પુલ થી જોડવામાં આયેલું છે.
એ જે જગા છે ને તા અગ્રસ્ત
કૃષ્ણ ભગવાન આરામ કરવા જતા હતા ને જે જગા પર છે ને જે એમના બધા ક્લોઝ હતા ભેજ એક જગા થઈ ગયા હતા બેડ દ્વારકા માં. થેલી મલા કરે ત્યાં થેલી નહીં બરાબર. બીજું તો હવે આને પેલો પુલ જોડવામાં આવે બેટ દ્વારકા નેઈ દ્વારકા. એમનુ નામ તો નઈ ખબર મને. પો નામ તો ની પસંદ તું એવું તો ની અહે એ બરુ ચાલે એમ. આપણા કે પેલો ઇનફરમેશન ત લેવાના હમ્મ પણ
હમ્મ હમ્મ. હવે આપડે સોમનાથ પર બોલી શકીએ.
હ સોમનાથન પર બોલો.
સોમનાથ પણ એક જ્યોતિલિંગ છે બહાર મેન જ્યોતિરિંગ માટી એક જ્યોતિરિંગ છે. હા.
અને હા ત બોલની આપના રાજમા કરી અજુ મંદિર છે નાગેશ્વર મહાદેવ.
હા તેજ તે નાગેશ્વર મંદિર પણ એક બાર જ્યોતિર્લિંગ માંથી એક મેન જ્યોતિર્લિંગ છે. હ બાલ ગેવા દે. ને આપડે આવીએ સોમનાથ સોમ સોમનાથ એક એવું મંદિર છે જેને સોમનાથનુ હ સોમનાથ જે દીસંદેશ શંકર ભગવાન નું મંદિર છે અને એ મંદિર પણ બહુ વાર તોડવામાં આવ્યું છે અને પા
પા મુગલો દ્વારા કોઈ બ્રિટિશો દ્વારા એટલે અંગ્રેજો દ્વારા બઉ અંગ્રેજ લોકો બહુ વાર માં તોડવામાં આવેલુ એમ.
અછા અને તો એક સુંદર બીચ પણ છે જેમાં પાચ રૂપા ટીકીટ લેઈ.
હા એવો બોલવાની જરૂર હતી ગઈ. હ એવુંક નહી પણ બીતો દરિયા તો ચોખો હતો. દરિયો ચોખ્ખો હતો.
પૈસા આપવામાં આવે ને?
હા તે ની પૈસા લે પણ તે પ્રમાણે તો ચોખો તો હારું તો. અકડું છે ઓ તો સ્થળ તો બીજા ફરવાના ઘણા છે પણ સમય વતો જાય છે.
પણ અમ ગીચ ગીચ લાગે છે થોડી.
ઓકે ઓકે ગીજ ગીજ લાયા બાપા
લાગે છે. એટલે થોડું રહેવા ને એમ પણ જમવાનું એવું ને તો મને પરફેક્ટ મળી જાય છે.
તન ખબરને સોનાથની જગ્યા કઈ નહી અને બસ તો એટલી વાય લાય હાચુ કે ની વાત ની કોણ તું?
પણ સોમનાથ માં છે ને સ્વીકૃતિ બતાઈ છે આપડને કઈ લઈ જવામાં નહી આવે.
હ એ તો એવું જ ને પણ એતો હવે તાનો જે હશે અભી હું કેવાય એને
હવે એ તો હ પણ અત એને ડિસ રમકડાનું વાળુ
એટલે પછી સિકયુરિટી હોવો જોઈએ ને
એક બીજું તો વીરપુર વીરપુર પણ બની શકે એ પણ જલારામ બાપાનું મંદિર છે.
એ મંદિરમાં એમ કહેવામાં આવે છે કે તા કોઈ દાનને એવું લેતા નથી પણ હજુ લગી
એમના પાસે એટલું દાન છે કે એને હવે આખી જેમ કે દાન નહી લે તો ચાલે ગુપ ધાન થાય એમ
હમ્મ.
પણ દાનપેટી વગેર રાખેલું મલે
ને તા શે ને સવારે સવારે ચાય મસ્ત મલે છે. હ મેં અમે સો જનના ગ્રુપમાં એક વાર ગયેલા હતા, પ્રવાસે પણ મારા ફ્રેન્ડ સાથે અમે બે જ જણ પેલે સવારે આરતીમાં ગીયા હતા. તો એક જન રિસાઈ ગેલું હતું એટલે પછી
હજુ પણ ના માણસો તો બરાબર એ તો કઈ હવે બોલ ઈએ વીરપુરમાં તા હા એ પણ મંંદિર જેવું પણ નથી બનાવેલું પહેલા નું હતું જૂનું જૂનું પુણાનું જ છે.
એમ વાત છે કે તા સ્ટેચ્યુ પણ નથી. મૂર્તિ પણ નથી મૂર્તિ પણ નથી સ્પોતા પોતા જ છે.
હ ધરમનો તેમનો જે પુરાનો ફોટો છે તેમની પત્ની સાથે તે જ જોયો છે.
હ છે ને પેલેની જે ચક્કી આવતી ને રોડ બને તે પણ છે મૂર્તિ
હ બરા
એવું ના છે.
વિપુમાં રેવાન સેવન સારું છે ટ્રસ્ટી જે તેને ટ્રસ્ટ તરફથી રેવાનું આવે છે. તે પ્રાઇવેટ મોંઘુ પડે તે તો ખબર પડી જયલી
એ ઓળખાણ માં ને એવુ કેવાય
બરાબર બરાબર છે.
એમાં છે ને એકમા રિક્ષા ચાલ હતા કે બીજી
એ ના એ ના હો તો ચાલે ભાઈ એમ તો આપડે બીજું જ સ્થળ પણ બોલીએ પણ હવે તો એકાદ મિનિટ બાકી છે એટલે વિપુ પણ જ કઈ બોલ લેવું
હા ને વીરપુરના નજીકમાં નજીક સારું ને સારું સ્થાન તમારે પડવું હોય ને તે ખોડલધામ છે, જેમાં જેટલું અહ એટલું સરસ મંદિર છે તમ જોવાનું ને એ એમ કેવામાં આવે છે કે એ જે મંદિર છે ને તે આ એક ગામે છે ને બધાએ પૈસા ભેગા કરિને મલીને પછી અહ મંદિર બનાઈયુ.
ગામના સદસ્યોએ પૈસા ભેગા કરી ને
હમ્મ ને એટલું મોટુંને પાય મંદિર છે ને
સુંદર અને
જે ઈ તે
બે મિનટો બે મિનિટ ને હા તો કેટલા આ સબ બહુ કટ થાય હે ખોડલ ધામ પણ ખોડલ ધામમાં કોય માન્યતા
છે ને એ છે ને માતા ખોડલ નું છે. એ જે એ જે માતાજી છે ને તે છે ને આમ મગર પર છે. એનું વાહન મગર છે. ને એ માતાજી છે ને બ્લેક કલર ની સારી પેરે છે કાળા કલરની. હા કાળા કલરની ને તમે સ્ટાર્ટિંગમાં જો
સાર સાર દરવાજા હે જાઉ ને ચારને મોટો બ્લોક પણ છે. ધુલિયા જે ટેમ્પલ છે પ્યોર સોનથી બનાવવામાં આવે છે. પ્યોર પત્થરોથી પથરો કયું પત્થર હા પથ્થરોથી. પત્થરથી બના બનાવામાં આવેલું એમ.